હલો હ અવાજ કઈ નહી હોવે આ જુઓનેમ મારી કોલેજ પતિ તો હવે ગવર્મેન્ટ ની તૈયારી ચાલુ કરી છે.
અરે હાર્ડવર્ક કરો છો એમને
હા એવું જ કે રોજના છ સાત કલાક તો મિનિમમ બેસું જ છું, એમ તમે શું કરો છો?
અત્યારે હું તો જોબ કરું છું, મારે બી હમણાં કોલેજ પ હું પછી જોબ લાગી ગયો આઈટીમાં જ.
અચ્છા એ તો તમે પ્લેસમેન્ટ થી થયું કે પછી જાતે સોઘી ને બધું કર્યું?
ના એમાં કેવું હતું પ્લેસ તો બહુ ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ આપ્યા પણ એક બી જગ્યાએ મેળ ના પાડ્યો. કેમ કે પ્લેસમેન્ટમાં જે કંપની આવતી હતી ને એ સો સો છોકરા માંથી કદાચ લગભગ એક કંપની એકાદ બે ને ઉપાડતી હતી બરાબર
હા.
તો એમાં તો શક્ય બન્યું નહી પણ મેં પછી બાર પ્રયત્ન કર્યો તો બહાર તો કેવું હતું કે બહારની દુનિયામાં અત્યારે રેફરન્સ ચાલે કે ભાઈ તમારે રેફરન્સ હોય ને તો તમારું જે રિઝ્યુમ હોયને પકડે બાકી તો અડ સારી હતી. તો મેં બે ત્રણ જેક લગાયા હા મે બે ત્રણ જેક લગાયા રેફરન્સમાં અને મારા નસીબ સારા હતા કે સારી કંપનીમાં મને જોબ મળી ગઈ
હા એ સારું તો તમારે એક જગ્યાએ ઠેકાણે તો પડ્યું કે ભાઈ જોબ મળી ગઈ તો હવ લોકો પૂછે કે ભાઈ શું કરવા તો કેવા તો થાય
હા એ જ ને ભાઈ લોકો ના મેણા ટોણા તો ખતરનાક.
હા એ ઘરવાળા તો પછી કે સે કે શું કરવાનું આગળ કે શું પેલા તો આજુબાજુ વાળા એને કહીએે કે ભાઈ ગમે તેટલું તમે કરો. ના આજ કેસે ભાઈ કરતા જ નહી કસુ ઘેર જ બેહી રહ્યો આમ
અરે લોકોનું તો કેવું ખબર હ તમે અસફળ શો તો તમારી ખોજ છે સફળ થઈ જશો ને તો બી તમારી ખોજ છે એટલે લોકો ન સાંભળવા જઈશું ને તો એમાં તો આપણું જ નુકસાન છે
હા એ જ પછી એમાં કેવું થાય કે તમે આટલું ગામતા હોય તમાર જે હોય કે રિલેટિવ ના છોકરો એ તમાર કરતા પાંચ બી વધારે કામતો હોય ને તો પચી શું કે એ ભ તમે તો આ જુઓ ને તમે દેવ સેમ યર માં પાસ આઉટ થયા તો પેલા નાટલું જેના તારે આટલું એમ કરીને
હા એજજ એજજ ના પેલું કેવું કે ભાઈ અત્યારે તમે રમતા દેખાઈ ગયા ને સોસાયટી વાળા ને કે ભાઈ રિલેટિવસ ને તો શું કેશે કે આ તો છોકરો ના રમે છે રખડેલ છે આમ છે તેમ છે એવી રીતના કરીને એ મહેનત વણા મારશે અને પછી એજ છોકરો જયારે નોકરી કરશે કાચ તો પછી ધંધો કરશે અને એના મતલબ કામમાં બીઝી હશે અને અવસર પર શ નહીં આવે તો એજ શું કેશે કે એટલો તો કેટલો પૈસો કમાઈ લેવા તમારે કે ભાઈ લગ્નમાં ભી નહી આવી શકે પ્રસંગો નહીકતા તોવે આ બે બાજુ બોલવા વાળા લોકોને કેમનું ફોંકાય
હા એ તો જ એ તો ભાઈ બધા જ દોગલા પણ તો કરે જ એવી રીતે કે ભાઈ આવું ને તેવું એમને પણ પોતાનું જયારે અમ લોકો કેવાય કે ભાઈ બીજા લોકો ન ગમે તે હોય ને ત્યારે મેને ટોણા તો માર પણ જયારે પોતાના હો ને તારે હાર કશું બોલે બી નહી એવું
હા
પોતાનું શું કરે એ ના જોવા પણ બીજું શું કરે એ કમ્પ્લીટ જોય
એ વસ્તુ છે અત્યારે તો કેવું થઇ ગયું કે પોતાનો છોકરો શું ભણે કેવી મહેનત કરે એ નહી ખબર હોય પણ સામે વાળાનું કેટલી મહેનત કરે કેટલા કલાક બાર અમે બઘી ડીટો ઇન્ફોર્મેશ હશે એમની જોડે
હા અને પછી માર્ક્સ છેલ્લે આવે એટલે કે કે ભાઈ મારા છોકરા ના ના અરે પણ તમે બી બા જુ વાળા ના છોકરાને ધ્યાન આપતા એ નહ જોતા
હમ્મ એજ નહી એના કરતા એક કામ કરો ને તમારો છોકરો એનો છોકરો લાવોરો તમારા ઘેરે ને તમે આપતા હોય એનો છો તમાર છોકરો
હા એ થઈ હકે છેલ્લે કે ભાઈ આઉ હે એટલે અમુક પાછા કેવા હોય જોજો ને એમનું નસીબ કે આ જેવી એક્ઝામ બધી હોય કે ભાઈ કશું વાચી ના જવાયે તો ઈ એમ થોડુંક એટલે વાંચ્યું એટલે થોડુંક વાંચ્યું હોય દસ પંદર દિવસ ની તૈયારી હોય જે બે બે વરસ કે એક એક વરસ માટે આ એક્ઝામ ની તૈયારી કરતા હોય ને તો એમના કરતા પેલા દસ પંદર દિવસ એમને એમ જ તૈયારી કરીને ગયો હોય તો એના માર્ક વધારે આવે ક્રેક બી કરી લે એક્ઝામ કે ભાઈ એનું લક બી ચાલી જાય
હમ્મ એતો વાત સાચી બીજું અત્યાર તો કેવું હ સોસાયટીમાં કોમ્પિટશન કોમ્પિટિશન માં એક છોકરાને પાડો ને તમે તો એનું એક મોરલ ડાઉન થઈ જતું હોય છે કેમ કે હવે બધા છોકરા તો એવું ના હોય કે ભણવામાં જ ઇન્ટરેસ્ટેડ હોય અમુક લોકોને રમત માં ઇન્ટરેસ્ટ હોય એ રમતમાં બી આગળ જતા હોય બધા છોકરાઓની રુચિ પછી અલગ અલગ હોય એ સમજીને તમે એનો હાથ પકડીને ચાલો ને એની સાથે તો એ જીવન જલ્દી સફળ થતો હોય છે
હા એ છે આપડે જો ધારો કે એવી રીતે એમને ના કરવું હોય તો બી આમાં ભણવામાં જવું હોય તો એવી અમુક એવરેજ હોય તો એમને જો જે પેલો હોશિયાર હોય એને કલાક થતો હોય વાંચતા અને યાદ રાખતા અને પેલો જે એવરેજ હોય અને દોઢ બે કલાક થાય તેવી રીતે કરે તો એ થઈ જાય પણ આમાં કેવુ કે લોકો શું જોવે પેલો ઓછા ટાઈમમાં ગમે તે અચીવ કરી લ કરી લેને એટલે પછી એવરેજ ના બધા શું કે કે ભાઈ એ નથી કસું નથી કસું નથી કરીને પેલાને આમ દબાવે અને એવી રીતે પેલો જે કરતો હોય ને ભલે પીડમાં નાને યાદ રહેતું હોય જેટલું યાદ રહેતું હોય એમાંય એને દબા અને પછી હેરાન કરે એટલે પેલો ડિપ્રેશનમાં જાય મહેનત તો કર કરતો જય એવું નહીં કઈ નહીં કરતો તો ભી લોકો આવી રીતે કે
હા એ તો છે તમે હાલ જેમ કીધું ને કે પેલા દસ પંદર દિવસ વાળો પાસ થઈ જતો હોય અને પેલો જે રેગ્યુલર સ્ટડી કરતોય એ બી ફેલ અમુક મતલબ મેરિટ લિસ્ટમાં ક્રેક નહી કરી શતો એનું એક મેન કારણ કવું ને તો કેવું હોય કે જેટલો દસ પંદર દિવસ વાળો હોય ને એ ફ્રેશ મનથી ભણે રહેશે ના કોઈ પ્રેશર હોય એના ઉપર ના કોઈ ટેન્શન હોય તો હવે તમે જ વિચારો કે તમે કોઈ કામ પ્રેસર ટેન્શન વગર કરો છો એટલે ફ્રેશ માઈંડતી કરો છો તો તમારું મગજ એટલું એક્ટિવ હોય ને કે તમે વાંચો તમારા એકદમ મગજમાં ઉતરી જાય અને પેલો બિચારો રેગ્યુલર ભણવા વાળો છોકરો હોય એટલે તમે જોવો છો કે ભાઈ રેગ્યુલર ભણે છે તો ભી એને તમે પ્રેશર આ લો કે ભાઈ તું પાસ થઈ જઈશ નેમ ભાઈ તું આટલા લાવી દઈશ ને તું નેવું લાવશ ને એટલે એનામાં હે ને એક ટેન્શન આવે સ્ટ્રેસફુલ સ્ટ્રેસમાં જ પડ્યો હોય પેલો આખો દિવસ પછી એ વાંચે ને તો એનો બિચારો મનમાં મનમાં ગૂગળાતો ગૂગળાઈ જતો રહેતો હોય છે
હા અને આમાં કેવું કે એતો વસ્તુ છે કે ડિપ્રેશન ના લીધે અમુક વસ્તુ તો ભૂલાઈ જવાય કે આમ કોઈ બોલચાલ કરા તો એ લધર પણ બીજી વસ્તુ એ કે તમે આ બધું જે વાંચો ને એનું ર પિટેન જરૂરી હ તમે રિપિટેશન ના કરોને તો બી તમને ક આમ યાદ ના રે કેમકે તમારા જોુવાને ગમે તે તમે ટોપિક કર્યો ધારો કે તમારા આર્ટ સબ્જેક્ટ છે ટોપિક કર્યો તમે પહેલો પેલા દિવસે દસ દિવસ સુધી એ એક સબ્જેક્ટ માં પતાય દીધો બેસીને તો હવે તમે બે ત્રણ સબ્જેક્ટ એના પછી બે ત્રણ પતા્યા અને તમે પેલા સબ્જેક્ટ જે કર્યો હતો એ અડ્યા જ નહીિ તો તમે ભૂલી જાઓ કેમ કે શોર્ટ ટાઈમ મેમરીમાં જ તમને યાદ રહ્યું હોય. એટલે તમારે રીપીટ કરવો જરૂરી છે કે એક બે દિવસ વચ્ચે થોડુંક ઉપર ઉપર થી જોઈ લો. એટલે તમાર ફ્રેશ ને ફ્રેશ રે. અને તમે રિપિટેશન જ ના કરો તો તમને જયારે એક્ઝામ હોય. ત્યારે તમને યાદ જ ના આવે કેમ કે તમે બહુ ટાઈમ પેલા વાંચ્યું હોય. અને એના પછી તો તમે ચાર પાંચ સબ્જેક્ટ બીજા પતા. એટલે તમારે એ બધું ભૂલી જ જય.
હા એ તો વાત સાચી છે જેમ કે રિપિટેશન કરવું જરૂરી છે પણ. એમાં બી લોકો કેવું કરતા હોય કે જેમના કોન્સેપ્ટ ક્લિયર હોય ને. એ પછી રિપિટેશનમાં એક વાર થિયરી જોઈ લે ને તો એમને મગજમાં ઉતરી જાય. પણ બીજા પેલા જે કોખણ પટ્ટી વાળા હોય ને એમને કેવું કે અઠવાડિયું અઠવાડિયું કોખિ્યું. પછી બીજો સબ્જેક્ટ લીધો પછી પાછા. જયારે રિવિઝન કરવા જાય ને તો એમને કશું યાદ જ ના હોય. એમ કે ગોખણપટ્ટી વાળું યાદ રાખવું બહુ મુશ્કેલ વસ્તુ છે એ. એના જગ્યાએ તમાર કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો. એ સારું પડે એક્ઝામમાં તમે. વર્ડ ટુ વર્ડ યાદ ના આવે ને તો બી તને કોન્સેપ્ટ જે હોય. એ પ્રમાણે તમે થિયરી બનાવી નાખી શકો.
હા પણ એ છે પણ તમે ગોખણ પટ્ટી મે. કે ગમે તે રીઝનિંગમાં ના કરી શકો પણ તમાર જે ઈતિહાસ હ. પછી ભૂગોળા એમાં તો તમારે ઘોકણ પટ્ટી કરવી જ પડે.
હા એ તો એી વાત તો સાચી તમારી.
હા એટલે એમાં તો તમારે પછી એવું એમાં કોન્સેપ્ટ સમજવાનો બી નહીિ આવતો કે. ભાઈ આમાં આવું છે વિજ્ઞાન ની રીતે કે ભાઈ આ. પ્લસ અને માઇનસ એટલે એસિડ ને બેસ ભેગું થાય છે તો આવું થાય છે. તો ભાઈ એવું કઈ યાદ બી રાખવાનું નહીિ હોતું કે. પ્રેક્ટિકલી વિચારવાનું. એમાં તો ડાયરેક્ટ એવું જોઈ કે ઔરંગઝેબ છેયા તો એને આવું કર્યું એ વતે. તે તો આ સાલમાં આ વસ્તુ કરી તો પાઈ એ યાદ રાખવી જ પડે. એમાં પછી ગોકું જ પડે આમાં પછી. કોન્સેપ્ટ વાળી વાત ના વા કે સમજવો પડે આમને તેમ.
ના ના એ તમારી વા છડ હતા ઇતિહાસમાં તો તમે શું કહ મતલબ પેલું. કોન્સેપ્ટ ક્લિયર કરો કેમ કે. બા કેટલા રાજા હોય કેટલી લડાઈઓ લડી હોય કેટલા સાલમાં લડી હોય. બસ તું તમારે વડ ટુ વર્ડ યાદ રાખવું પડે તો વાત સાચ.
હા એમાં તો યાદ રાખવું જ પડે તમારે.
હા પણ અમુક લોકો શું વિજ્ઞાન માં ભી ભોગતા હોય તો એ ખોટું પડે પાછું.
હા એ તો ખોટું જ છે પણ ચાલ હવે બઉુ વાત થઈ હવે.
સારું ચલો મળીએ તો પછી.
હા. ઓ.